હલો, મમ્મીન ફોન આવે છે. હું ઠીક હ સ ન
હમ.
મે કેધું ઉલટી થાય એમ બોલાય ગય.
હમ.
પછી જેટ એટ ઉલ ને પેટમાં દુખાય. કોલેજ માં આજે છેલ્લો દિવસ ને બહાર ખાઈ આવેલી ને. એટલેને ઉલટી ને પેટમાં દુખ્યા બુખાયેલું કાઢી લખું ઘેરમાં. પંચ મને ક આજ લઈ જ પેલોગઈ ન. કંટાળ અવે મને, ગઈ જજ.
હા. એ ઘર
હા.
હમ.
હ ઉલટે થઈ એમ બોલાઈ ગ.
મેં કીધું. ડોલી ને ફોન આવ્યો હતો કે કેમ માંડી માંડી લાગે ડોલી કેવા લઈ ગઈ એટલે.
હા એટલે હોય શ.
એટલા ના માંદી માંદ ચલે હમ.
કોણને ઉલટી છે એમ કે?
હ
એટલે કાકી એ ડોલીને કહી દીધું લાગે ઉલટી થઈ
કાકી ન બી તો ખબર
એને ખબર?
મે વીડિયો કોલ કઈ રો તો મને કઈ માંદી માંદી કેમ લાગે?
કોણ કે ડોલી?
હા એક માલવી જીવી લાગે એમતી હું ઠી એમ દુષ લાગે
એટલે? ચાલ જીરીક ફોન શું કરે કાકા ને લેવા જવાનું છે?
જાદુ નથી જવાનું લેવાનું?
એ હા ફને
હે?
હા.
શું કિધું?
હ કાકાને લેવા જશે જેવી તમે કિધું
નઈ જશે એમ કે નહી હૈબરપર ના જવા.?
કોઈ નહી ફને જમ આજનો જ દિવસ ને.?
હાચવી ને જાજે ઘેર.
હમ.
એ દવાખાને જાય તો કે જે.
એટલે?
બર કાકો છે?
કોઈ બી.
હ.
હમે સા
હ આ તો તું આઈસક્રીમનેવું લઈને જાઉ તો.
પાછા જવાનું લેવા.
તુ લેઇ આવજે ને કાથી જાવાના નહી જસ્તો ને તાર.
હા.
તો પછે.
મે હ મને બોલ?
અરે કોઈ સાદી આઈસ્ક્રીમ લઈ આવવાનું કપારી સાનો સમજ નહીં પડે.?
સા દે એકપારી
હા બેલીઓજે
હા.
એટલે મારી એકલી ની બે.
તઈ ઘટ.
વીસ રૂપ વીસ વીસ રૂપિયાની તમા તમાડ
એવું કે ચાલ તો ચાર પાંચ લિયો.
હમ ચાર પાચ ની બે તારી બે મારી એમ કરવાનું.
બરી નમક.
હમ.
ચાલ ગેને આવીને ફોન કર પાછી.
હમ.
હમ ચાલ.
બાય.
હમ.